કેમ છો?
કેમ છો મજામાં શું છે કો?
એકદમ મજામાં, બસ જો આ મોબાઈલમાં મચેડતી હતી બેઠી બેઠી મો બાઇલ મચડું.
હા હા હા. મને છે ને આડી પડી પણ ઊંઘ ના આયી તોમે કીધું લાય મોબાઈલ કેટલો ઉપયોગી વસ્તુ છે. હવે એ એમ થતું કે શું કરું શું કરું તો બહારના રૂમમાં આયી, આ લોકો બધા ઊંઘતા હતા તો હું બારે આયી અને બધું લાવાનું એટલે મારી બેન પણ જોડે વાત કરું. તો કીધું કઇ હશ થોડી જાગે તમેં જાગો છો તો એ મને ખબર હોય છે. અમુક વાર તમારે સાડા અગિયાર બાર વાગે હુંધી ઓનલાઈન હોય તમે એટલે મેં તો કા જાગતા જ હશે લગાવું છું જો હશે તો વાત કરીશ. પણ નહીં જાગતા હોય તમે તો મૂકી દઈશ બીજું શું એટલે બે રિંગ મારી પણ તમે ઉપાડ લીધો તરત એટલે બહુ સરસ. અ મોબાઈલ છે તો કેટલું સારું પડે છે આપણને કેમ. આખા દિવસ આપણને ટાઈમ ના મળે પણ રાત્રે આવી રીતના અડધો કલાક વાત કરવી હોય તો, હવે અત્યારે આપણને કોઈ ડિસ્ટર્બ કરવા વાળું ખરી? અને ઓશ મોબાઈલ મને તો બહુ આમ સારું પડે છે હો. ને તો પેલા તો શું કર કઈ લાવવું મૂકવું હોય તે તો ફોન કરી દેએ. ઓલુ હવે ઓનલાઈન નીકળ્યું છે ને બધું વસ્તુ મંગાઈ લેએ ફટાફટ, અ અને પોર્ટર ને આન તેને હવે બહુ આધુનિક બધું વધી ગયું છે. સાધનો બધું એટલે અમારે તો હમને આપેલું કેવું? દૂધ ને એ લાવવું હોય ને તો આ શું કે રે બસ બો બોક્સ એના ઉપર આઠ મિનિટ માં ઘરે, આઈસક્રીમ ખાવાનું મન થાય તો આઈસક્રીમને, એવું બધું છોકરાને બધું હારું કરતા આવડે છે. મે તો જો કે બહુ મને ઓછું ફાવે પણ ફેસબુક અને વોટ્સઅપ ને એવું ફાવી ગયું છે એટલે એના ઉપર વિડીયો કોલ કરે. અ ત્યાં કેવું કે ક્યાંય મારી બેબી બેઠી છે દૂર એટલે. તો પણ વિડીયો કોલિંગથી મોડું જોઈને વાત કરી શકીએ. અને સારું પડે છે, શું કેવું તમારું?
છે તમે આ તમા દીકરીની વાત કરી, સાવ સાચી વાત કરી તમે, દીકરી આઘી છે તો એ તમે વિડીયો કોલ કરી ત, મારે બ બેય દી મારી સામે જોઈ એમ મન થોડું વિવળ થાય મળવાનું મન થાય, ત્યારે વિડિ્ યો કોલ કરી લેતી. એમ શાંતિથી વા વાત કરી લે. અહીં આપડી મુઠ્ઠી માં લાવી દીધીશ જાણે. મોબાઈલ થી કેટ કેટલી વસ્તુ થાય, તમે મિત્રો સાથે વાત કર પણ તમારા કામકાજ કેટલા હળવા થાય? રાત્રે ભૂખ લાગી છે, અડધી રાત્રે ભૂખ લાગી છે. તો ઝોમેટો કરો તો ઘર ઘરમાં આવીને વસ્તુ આપી જાય. તો ઘરમાં આવીને તમને ખાવા ચીજ વસ્તુઓ પહોંચાડી દે ઘરમાં. કેટલી કંપનીઓ એવી છે જે તમને ઘણું ઘણું કોકલી્ અને સાવ નવરાશ ના સમયમાં તમે અંદર શું શોધ ખોડ એપ્લિકેશનો એ છે જેમાંથી તમે પૈસા પણ કમાઈ શકો. અથવા તો તમે કે ટીમ રમવા તમાર્ નો ટાઈમ જાય. મારી મમ્મી સાથે વાત કરવી છે, તો મમ્મીની તમે ત્યાં નથી જઈ શકતા. મમ્મી તમારી પાસે નથી આવી આવી શકતી બમીને એમ કે મમ્મી ચાલ આપડે ઘડીક શાંતિ તો મમ્મી કેટલી બધી રાજી થઈ જાય! એ મારી દીકરી મારી માટે કેટલો બધો ટાઈમ કાઢ્યો. અને આપડો અવાજ સાંભળીને મને તો મોબાઈલ એટલું બધું જેને મોબાઈલ નો સદઉપયોગ નથી આવડતો, એની માટે બહુ જ ખરાબ છે મોબ્, માનો કે આપડા ઘરમાં મોબાઈલ છે તો આપડે બાળકોનું આપડે ધ્યાન રાખી ખડીએે તો ભવિષ્યમાં એ મોબાઈલ ના સારો ઉપયોગ કરવાનો જ છે! શું કેવું?
ખરેખર સો ટકાની વાત છે. મારે તો મને છે ને સાધન એ ના આવડે રીક્ષા માટે અમારી સોસાયટી માંથી બહાર નીકળી કેટલે દૂરથી રિક્ષા કરવી પડે. અત્યારે તો શું મારે બઉ ને કવ કે છોકરા ને કવ ને તો દરવાજા અને વૃક્ષા ઉભી રે ક્યાંય દૂર જવું હોય મંદિર જવું હોય, એ કોઈ ફ્રેન્ડ ના ઘરે એટલે ખરેખર મોબાઈલ ઈ તો બઉ બહ અડધા કામ હ આપણને કરી દીધા છે અને હવે તમારે ઘેર આવવું હોય તો ફટ દઈને પૂછી લઈએ કે ભાઈ તમે ધેર છો ફ્રી છો તો આપણને ધક્કો ના પડે અને પૂછવા જેવું હોય તો ફોન ઉપર જ કામ આપડું પતી જતું હોય છે એટલે મને તો હ આ આ મોબાઈલ થી બહુ બહ મને તો સારું લાગે છે ફાયદા ઘણા થઈ ગયા છે અને આ ગાડી તો આજે ઓલા રી રિક્ષા કરવી હોય ગાડી કરવી હોય ક્યાંય જવું હોયને તો બહુ એ હારુ પડે છે આપને દરવાજે જાયને ઉભી રે એટલે આપડે કઈ એમાં અને પેલા તો કેટલું ચાલીને બહાર નીકળીએ તો પાછી ઊભા રહીએ હાથ કેટલા કરીએ તો રીક્ષા ઉભી રે કે ના ઉભી રહેે એટલે એ બહુ થતું હતું મારે તો પણ ખરેખર આ મોબાઈલ આવ્યા પછી તો આ બધું શું કેવાય એ બધું રેપિડો ને ભારત એ બધી ગાડીઓ આ કઈ કહેવાય એ કરી આપે ન ઓલા ઓલા ઓલા ઉબેર એ બધું
એ કંપની હોય.
હમ એટલે એ બધું મને હવે એનું એ બહુ જ રાહત થઈ ગઈ છે. અ સાખે બી મંગાય લે દૂધ એ મંગાય લે મોબાઈલથી. એ આઠ મિનિટ માં ઘરે તમારે અડધી રાતે મન કેમ ન થઈ. એને જો જેને પા અત્યારે આ રાત્રે હુંગ ના આવતી હોય તો તમે ફોન ઉપર જ બરાબર પછી, આમ ગુરુદેવ ના પ્રવચનો આવતા હોય, સારી વાર્તા એક ગેમ બી મસ્ત ડાઉનલોડ કરી આપી છે, મારી દીકરીએ તો કોઈ વાર એવું હોય ને તો ગેમ બી રમ્યા કરું અ પ્રવચનો સારા યુટ્યુબ ખોલુ એટલે તો અમારા તો બહુ જ બધું નીકળે અંદરથી એટલે એ બહુ સારું પડે. નહી તો તો શું અમુક વાર તો ઊઘ ના આવે ને તો મારું મગજ વિચારે ચડી જાય ને તો આમ કઈ ગમે જ નહી એવું થઇ જાય. પણ આ શું મગજ થાકે ને એટલે ઊંધ બી આઈ જઈશ ગેમ રમુ ને થોડી વાર એટલે પછી ઊંઘ બી આવી જાય સરસ મને શું કેવું તમારું?
સાવ સાચી વાત છે, બધું વર્ગ માટે તો મોબાઈલ એટલો આ હ વાત તમારી સાવ સાચી છે તો મોબાઈલ એટલો બધો આવું ઉપયોગીઓ મોબાઈલ એટલે તમે જુઓ ક્યાંથી માંડીને ક્યાં સુધી ના બધા કામ કાજી આપે છે ઘડિયાળ ની તમારે જરૂર નઈ, એવું હોય તો મોબાઈલને ટચ કરી તમે ગીત સાંભળવા છે, તો રેડિયા ની જરૂર નથી તમે મોબાઈલમાં ગીત મૂકીને ગી સાંભળી લો જોવું છે તો મોબાઈલ ની જરૂર નથી ટીવી ની બધી સિરિયલો તમે
મોબાઈલ ભજનો સાંભળવા છે, આ તમે પ્રવચનો ની વાત કરી ધાર્મિક કઈ કરી શકે ઘરમાં નથી. મોબાઈલને તમે ફ્રન્ટ કેમેરા મૂકી દો તો તમને મોબાઈલ અરીસો બની જાય તમારો
આરામ કીટ કીટ કેટલી સુવિધાઓ કેટ કેટલી વસ્તુઓની તમારા ઘરમાં હવે જરૂર જ નથી. ટેપ રેકોર્ડરની જરૂર નથી તમારે જે ગીત ગાવું હોય ઈ ગાઈ મે રેકોર્ડ કર્યો તમારો રેકોર્ડ કરેલો આવજ મોકલી શકો છો તો આનાથી વધારે તો મોબાઈલ નો ઉપયોગ જ શું?
ખરેખર ખ એકદમ સાચી વાત છે તમારી કારણ કે મને તો શું ઘણી વખત ઓલું ટાઈપ કરવાનો કંટાળો આવેને તો ઓડિયો મૂકી દઉ મારી બેબી ને જોડે વાત કા અ એ હોય ને તો એનો બી એવી રીતના જ ફટાફટ મમ્મી આમ આ રીતે બનાવવાનું ઓલું શું કરવાનું તો ઓડિયો રેકોર્ડિંગ કરી દઈએ ફોન એ ના કરીએ એક બીજાને એટલે કે બધી વસ્તુની આપણને ખબર પડી જાય અમુક વસ્તુ મારે મિસ યુઝ એ બહુ થાય છે અમારે હમણાં વચ્ચે કેવું થયું ખબર છે તમને અ કોઈની પત્રિકા મારા મિસ્ટર ના ફોનમાં પત્રિકા આવી કેતા અને અમારા સંબંધીને નામથી જ આઈ અને તમારે બધાને આવવાનું છે લગનમાં સહપિવાર પધારવાનું છે એટલે અમી હતી એટલે મિસ્ટર તો એમ થઇ ગયું કે ખોલ ખોલ કરે ટ્રાય કરે પણ ખુલતી જ નથી તો એમણે મને મોકલી કે આ હારે પત્રિકા ખુલતી નથી તારામાં કદાચ ખુલતી મા હેંગ ગયું કે શું થઈ ગયું ખબર નઈ તો મારો બી મોબાઈલમાં ખુલી નહી તો પછી બા બાબા ના મોબાઈલમાં મૂક્યું તો આતો પછી મારો ના નાનો છોકરો મને કે કે આ આપડે કે જેના નામ થી આવી છે ને એમને ફોન કરવા દો કે આ અ તો અમે કીધું કે આટલા સાડા અગિયાર બાર વાગે કોઈને ના ફોન કરાયે એ તો કીધું તો કે ના ના કે આ કઈક છે મમ્મી તારણ છે કઈક તો એને પછી ત્યાં ફોન કર્યો તો કે ભાઈ આવું કે મારા ફોન મારા નામથી કે કોઈ એ પત્રિકા બધી કે મારા જેટલા મોબાઈલ નંબરો છે ને બધાને કોઈ પત્રિકા મોકલી દીધી છે અને બિચારા અમુક અમુક ખોલ્યા ને એને તો પૈસા બી બહુ એટલે આ ફ્રોડ બી બહુ થાય છે પણ અમે તો ભઈ બચી ગયા એ તરત એ લોકોએ કીધું કે તમે ફોન બંધ કરી દો સ્વિચ ઓફ કરી દો કે એટલે અમે તો બચી ગયા પણ બીજા બધાને ઘણા ને બેંક માંથી પૈસા ઉપડી ગયા ને એવું બધું બઉ થઈ ગયું એટલે પોલીસમાં તરત જ જે દિવસે સવારે મળી આવ્યા અને પપ્પા ને બધું લખાયું અને પછી થોડા દિવસ પછી ખબર નઈ અમારે નામ થી બીજા ના જેટલા અમારા નંબર હતા ને એ મારા મિસ્ટર ના નામથી બીજામાં બધા આ પત્રિકા જતી રહી કેમ કે આપણે મોકલી છે એવી રીતના હવે તમે અમારું નામ હોય તો તમને એમ થાય ને કે રમીલા ઘર શું છે લાવ હું ખોલું પત્રિકા એટલે એક બે જણા એવી રીતના અમારે સંબંધી છે ને એમને તો પૈસા ચૌદ પંદર હજાર એકાઉન્ટમાં પડ્યા હતા એ ઉપડી ગયા એટલે આવો બી થાય છે એટલે સારો બી ઉપયોગ છે અને જો છોકરાઓ સમજીને સારું જોતા હોય તો બરાબર નહી તો અમુક વાર તો છોકરાઓ બી એવી અમુક સિરિયલો બીરિયલો જોતા હોય તો આપણને ડર લાગે કે ખરાબમાં એ ના ખરી નાખે અત તો બધું એટલું બધું આવે છે ને અંજનાબેન
સાચી વાત છે જેટલો મોબાઈલનો સાચો ઉપયોગ જેટલો સારું છે તમારે તમારી બુદ્ધિ થી થોડા તમે અપડેટ પણ થાવ એનાથી કારણ તમને ખ્યાલ આવવું એ ખોલવાની આ મારે નવું જેનું કઈ પૂછી લેવાનું છે કે તમે જ મોકલી પત્રિકા આપડે વધારે જાગૃત થતા જઈએ ઓલું કે છે ને કે જેટલી એટલી ખરાબ પણ અસરો આપડે વસ્તુ વસે તો તમે જેટલી વસાવો એટલે તમારી માથાકૂટ વધતી જાય છે. તમે મિક્સર લો તો મિક્સર ની તમને ટેવ પડી જાય અને મિક્સર જેટલીવાર બગડે એટલી વાર રિપેર એની કરતા પેલાના ખાની દસ્તો હું ખોટા હતા ઘણી વાર આપણને એમ થાય કે આપણને આદત તો રહેે તેની
એ પણ સારી બાજુ એમની એલોપેથી આપડે સાજા થઈ જઈએ પણ એની સાઈડ ઇફેક્ટ તો હોય જ કે એની ખરાબ અસરો હોય આપડે ભોગવવી પડ્યો છે બોવ બધું બોવ જ શીખવડે તો પૈસા ના ટ્રાન્ઝેક્શન હું આમાં કરતી જ નથી કારણકે મને બહુ આવડ જ નહી મારા હસબન્ડ મને પૈસાની બાબત મને ન પાડતા કારણ કે મને આવી બધી ખબર નથી પડતી કોઈ ખોટી લિંક મોકલી હોય મારો મોબાઈલ હેન્ંગ થઈ જાય કુક કરી લે તો મારે ક્યાં જવું મારું થોડુંને એ બધું જતું રે તો આપણો કેટલો બધો જીવ બળે એટલે મોબાઈલનો સાવચેતીથી ઉપયોગ કરીએ. તો પણ જો થોડા કે સાવચેત નો રહીએ દુર્ઘટના ઘટી શું કેવું છે તમારું
એકદમ સાચી વાત છે મોબાઈલમાં તો પણ આમ તમે જોઓ ને તો આ તો જેને ધંધા માટે બહુ ઉપયોગી છે. તમારે મારે કોઈ સેલ કરવી છે કોઈ વસ્તુની તો ફટાક દય હું મૂકી દઈએ આ વોટ્સઅપમાં તો કોઈ એકબીજા ને ખબર પડે ગૂગલ